કેમ છો
હલો
હાલો હાલો
હલો
હા હલો અવાજ આવે છે. હા હા આયવો બોલો કેમ કેમ છો
હલો હલો હાલો
હાલો
હલો
હલો હા અવાજ આવે
હલો અવાજ નથી આવી રહ્યો મને થોડો ઓછો આવે છે થોડું સંભળાયું પણ
હમ હમણાં હમણાં એઓ.
હા બોલો શું કયો છો.
હા હમણાં અવાજ આવ્યોમ પૂછું છું.
હા અવાજ આવે છે આવે છે આવે છે. ખબર નહ કે એવી રીતના અચાનક અવાજ જ ન તઈ રહ્યો.
હા હા કઈ વાંધો નહી હું પૂછું છું કેમ છો તમે.
હું બસ એકદમ ફાઈન છું તમે કેમ છો.
હું પણ ફાાઈન છું એકદમ તો જયમાં.
હા હું જમ્યો તમે જમ્યા.
હા હું તો જમી લીધું આજે તો મારું ફેવરેટ હતું ખાવાનું એટલે મને તો મજા પડી ગઈ આજે તમેને.
ઓહ શું જમ્યા તમે એવું ફેવરટ?
મને તો જો દાડમાં થાય મને બધું આવી ગયું. જો હું તો આમ કેવું છું તમને કે મને તો દાળ ભાત આઇવા હા દાળ ભાત આઇવા અને બધું આવી ગયું આવું છે મારું તો.
હા.
દાળ ભાત અથાણું પાપડ સલાડ એમ આવી ગયું એટલે મને આમ લાગે છપ્પન ભોગ મળી ગયું મને તો.
બરાબર છે. છે બરાબર છે આ મારે બી એવું હતું આમ તો મારું ફેવરટ જે છે એ મોસ્ટલી ભિંડીની સબ્જી બટ ભિંડી છે પનીર છે આમ તો મને બધું જ એટલું ભાવે છે પણ એમ કે ભીંડી અને પનીરની સબ્જી વધારે જ ભાવ છે તો આજે તો હું એક ઇવેન્ટમાં હતો એટલે અ
શું ભીંડા અને પનીર નું શાક?
હા જી.
તમારો અવાજ છે ને બઉુ કપાય છે આમ જતો રહે છે અચાનક.
હલો આવે છે?
નઈ નઈ હા આવે છે એ તો છે જ એ તો મને પણ છે ને પંજાબી અને સાઉથ ઈન્ડિયન ભોજન મને પણ ખુબ જ ગમે છે જેમ કે છે પનીર બટર મસાલા છે, નાન છે અને દાળ ભાત સિવાય અગર તમે મને પૂછો તો મારા ડોસા સૌથી ફેવરેટ છે.
ડોસા યસ યસ યસ મને ભી ડોસા બહુ જ ભાવે છે બહ એટલે બહુ જ ભાવે છે ઢોસા ખબર નઈ પેલા ત મને નહોતા એટલા પસંદ આવતા પછી અચાનક થી ખુબ જ પસંદ આવવા લાગ્યા અને હું ઢોસા બી ખુબ જ ખઉં
હા અને તમે તમને મસાલેદાર ખાવાનું વધારે ગમે છે કે સામાન્ય?
મને એકચુલી બોઉ મસાલા વાળું તો નથી પસંદ મને હું બઉ ઈઝી ટાઈપના ઢોસા ખઉં છું. કારણ કે બઉુ મસાલા વાળું હોય તો એના લીધે શું થાય એસિડિટી થઈ જાય છે.
મળે પણ છે ને મીડિયમ હોય ને હેલો.
હા બોલો.
હા મને પણ છે ને મીડિયમ મસાલા વાળું ખાવાનું જ પસંદ છે બઉ તીખું હોય તો ખાવાની મજા ઓછી થઈ જાય ને. પછી એમ તીખાસ માં એની બધી જતું રે એનું ખાવાનું ટેસ્ટ.
હા સાચી વાત છે કે એમ કે કેવું છે કે હવે તમે થોડું તીખું ને એવું ખાાવ તો પછી એમાં તમારો ટેસ્ટ જતો રહેહી છે તીખામાં આપણને ખ્યાલ આવતો. તો નથી કે શું ટેસ. શ આ તે. બરાબર છે હવે જેમ કે આજે. હું એક ઇવેન્ટમાં હતો અને મારે આમ જોવા જઈએ તો ઘણું બધું અ ત્યાં મને મતલબ અમારા માટે બનાવવામાં આવ્યું હતું જેમ કે પનીર છે પછી ભીંડાની સબ્જી છે. ત્યાં પીઝા હતા. પાણીપુરી હતી નુડલ્સ હતા મંચુરિયન હતા પછી અ જેમ કે આપડે ગણીએ સૂપ હતું એટ આટલી બધી વસ્તુમાં મેં ખાલી બેજ વસ્તુ સિલેક્ટ કરી હતી જેમકે એક પનીર. અને દાળ ભાત છે હું ખાલી આ બે વસ્તુ જ જમી હતો કારણ કે જેમ કે બીજી બધી વસ્તુ છે હવે સમજી લો કે મંચુરિયન છે નુડલ્સ છે આ બધું આમ તો મને ખુબ જ ગમે છે પણ એમાં કેવું. કે હવે તમે એને તમે કન્ઝ્યુમ કરો તો પછી એ તમને થોડું હેરાન કરે છે જેમ કે પાચન થવામાં ખુબ જ મુશ્કેલી થાય અને જેમ કે ત્યાં. અ રોટી અને નાન બે વસ્તુ હતી પણ. શું કહો છો.
મતલબ તમને બહાર નું ફાસ્ટ ફૂડ થોડું ઓછું ગમે છે
હા મને ફાસ્ટ ફૂડ એકચુલી હું તો બાર ન જમતો જ નથી બિલકુલ બી નહી મને આમ બહારનું જોવા જઈએ તો મને વડાપાવ વધારે ભાવે છે હું વડાપાવ ક્યાંય છોડી નથી શકતો. બાકી હું કઈ પણ હોય તો એને ઈગ્નોર. કરી શકોું છું. બ વડાપાવ ન. તલીસઠ.
હા. એ વાત તો બરાબર છે મને પણ છે ને હા હા.
પેલેથી જ મારા એટલા ફેવરિટ રહ્યા છે.
હા હા ને સારા છે એ તો. મને પણ છે ને ક્યારે ક્યારે મન થઈ જાય. બહાર ના પિ્ઝા બર્ગર આ સોરી સેન્ડવીચ ખાવાનું ગમે છે પણ છે રોજ રોજ નહીિ વધુ પણ તું બહાર ન ખાય તો એ આપડા શરીર માટે પણ સારું નથી ને એટલે ઘરનું જ ખાવાનું બેટર છે
હા હા કરલું જ ખાવું જોઈએ હ મને એવું લાગે છે તમે અત્યારે કઈક બાર ટું જ ખાધું લાગે છે જેમ તમને ઠીક આવે છે તમારી તબિયત તો કદાચ ખરાબ નથી થઈ ને
ના ન મારી થોડી તબિયત ખરાબ છે આ મોસમ થોડું મારું ત્યાં બદલાઈ ગયું ને એના કારણે
અચ્છા બરાબર છે હવે આ સમયમાં તમારે બાાર આપું ખાવાનું બહ ઓછું રાખવું જોઈએ નહી તો તમારી તબીયત ર ભી ખરાબ થઈ શકે છે
હા એ તો છે એટલે એટલે તો કેવું છ હવે બહારનું મારું ખાવાનું પણ થોડું બંધ જ છે અને મેતો છે ને સાચું બોલતો મને ઠાઈ નો બહુ જ શોખ છે મને મીઠાઈ મીઠાઈ તમે જેટલી આપો એટલી ઓછી છેલમાં ફેવરિટ મારા રસગુલ્લા છે. તો મને બઉ જ આવે છે આય
રસગુલ્લા. હમ મીઠાઈ નો કેવું છે કે જે સ્વીટસ છે એમાં મારે બી એક ટાઈમ હત તો ક્યાર હું રસગુલ્લા ઘણો અથવા બીજું એક છે ગુલાબજામુન જે હું અત્યારે બી નહી છોડી શકતો બાકી તો હું મીઠાઈ તી ઘણી બધી ઈગ્નોર જ કરું છું પન હું ગુલાબ જાંબુ ક્યારેય છોડી નહી શક તો
હા એ કઈ મીઠાઈ કઈ છોડવાની વસ્તુ તો નથી હોતી શ્રીખંડ બાસુંદી આવા તહેવારોમાં તો ખાસ કરીને આ બધી ખાવાનું મજા જ આવી જાય છે.
હમ આમાં કેવું છે કે હવે તમે મીઠાઈ છે અમુક ક જે જે ફેવરિટ વસ્તુઓ છે એ તમે ચાહીને બી એને તમે ઇગ્નોર કરી ના શકો ચાહે તમારી તબિયત સારી બી હોય ખરાબ બી હોય તે તેવી હોય તો તમે એને જ્યાં સુધી ખાવો હોય ત્યાં સુધી તમારું મન ખુશ થતું નથી.
નતુ અને હું તો છે ને એવું છે કે નવી નવી પ્રકારની છે ને વાનગીઓ ઘરે બનાવવાનું હું ટ્રાય કરતી જ રહું છું મને આમ થોડો ઇન્ટરસ્ટ છે આ બધી રેસીપી બનાવવામાં અને જો આપડા ભારતના જેટલા રાજ્યો છે ને એના એ લોકોનું અલગ અલગ મતલબ ભોજન છે તો એ પન જાણવાનું મને ખુબ શોખ છે. અને દરેક રાજ્યની પોતાની અલગ અલગ વિશેષતા હોય છે જેમ કે તમે જોઈ લો આપડા ગુજરાતમાં ઢોકલા ખાંડવી અને થેપલા એ વાનગી આખા દેશમાં પ્રસિદ્ધ છે લોકપ્રિય છે. સજ્જ લે હ સુકે જલેબી આ હા ફાફડા કેટલામ સરસ લાગે છે.
બરાબર છે બરાબર છે હવે તમે જે વાત કરી ને એ વાત ઉપરથી અને બી મારો થોડો છે અ ખાયલો તો એ આઈ ગ્યો જેમ તેમ વાત કરી ને આવું મને બી કેવું છે કે મને અ આમ તો જમવાનું એવું તો નહી અ જમવાનું ખુબ ગમે છે આ તે તો મને જેમ જમવાનું જેટલું ગમે છે તું બનાવ પીએ એટલો શોખ છે હું હજી એટલું બનાઈ શકતો નથી હું શીખું છો ક અ તેરે હાલ બધી વસ્તુઓ બનાવતા જે જે મને ગમે છે જેમ કે પનીરની સબ્જી છે ભીંડાની સબ્જી છે એ હું મારી રીતના ટ્રાય કરી ગ્યો છું ધીરે ધીરે એને શીખી રહ્યો છું એ જ બનાવી શકાય કઈ રીતના બહ સ્વેટર બનાઈ શકાય બે ત્રણ વખત હું ટ્રાય બી કરી છું ક છું ને મારો હવે એક શોક થઈ ગયો છે જે કે જમવાનું બનાવવું
નહી ખુબ સારો શોખ છે તો એ જો અગર તમને શોખ હોય તમને બનાવતા આવડી જાય તો તમે બહારનું આ બધું ખાતા તમે રૂકી જશો કારણ કે એમાં આટલી કઈ સ્વચ્છતા તો હોતી નથી હ એ ઇમ્પોર્ટન્ટ તો આપે સાફ સફાઈ જોય છે અને જો
પોઈન્ટની વાત કરી છે કારણ કે હું જે બહાર નું નથી ખાઈ બહુ મોટું રીઝન હોય તો એ છે કે એ લોકો એટલું હાઈજીન હોતું નથી હમ ક્યા ખવાઉં છું તો મને હાઈજીન વસ્તુ હોય તો જો કઝ્યુમ કરું છું ત્યાં સુધી હ એને કન્ઝ્યુમ કરતો નથી કારણ કે મને ખબર અંદર થી એટલી એલર્જી છે કે જે બી ગણો હું કો તો એવી જોવું જો કોઈ રોડ રસ્તા ત ઉપરની પાણીપુરીની લારી હોય તો આઈ કેન્ટ મને અ મતલબ કન્ઝ્યુમ ના કરી શકું લઈ ના શકું એને ખહી ના શકું
નહી નહી સારું છે કારણ કે જો નહી નહી થાય છે મારી જોડે છો અને એનું છેને મે આમ તમને કે સ્વાદિષ્ટ ખાવાની સાથે સાથે છે ને આપણે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવું એ ખુબ જ જરૂરી છે તે જાણવા માટે યોગ્ય ખોરાક અને યોગ્ય સમય પર લીધેલું ભોજન એજ ખુબ મહત્વનું છે તો આપડી વાતો તો ખાવા પીવા પર તો લાંબી ચાલતી રશે તો હવે આજે આપણે આટલી જ વાત કરીએ અને બીજી વાતો બીજા માટે રાખી એટલે હ ખાવાની વાતો કરશો એટલે મને ભૂખ લાગી જશે પાછી હા હમ હા ચાલો